આવે છે અવાજ?
હા, સંભળાય છે. મને સંભળાય છે મારો અવાજ.
હા, સંભળાય છે, સંભળાય છે. કેમ, તો મજામાં?
એકદમ મજામાં.
બસ હું પણ એકદમ મજામાં. તો આજે એક મસ્ત વિષય મળ્યો કે ખોરાક આ વિશે આજે આપડે વાત કરીયએ કે ખોરા કેમ.
હા એકદમ ખોરાક દરેક જીવન માટે ખુબ જ જરૂરી છે એકદમ સારો વિષય છે.
બવ સાચીત ને ખોરાક વગર શરીર સારી રીતે કામ કરી શકતું હોય છે.
એકદમ સાચી વાત છે કે ખોરાક શરીરને ઊર્જા આપે છે.
હા અને ઉર્જાથી રોજિંગી ના ઘણા કામ થઈ શકે છે.
એકદમ સાચી વાત છે જેમ કે ચાલવું, દોડવું, રમવું અને અભ્યાસ કરવો પણ ઉર્જાથી થાય છે.
અને ખોરાક શરીરની વૃદ્ધિમાં પણ મદદ કરે છે.
એકદમ એકદમ નાનું બાળક હોય કે મોટો માણસ બધાને યોગ્ય ખોરાક તો લેવો જ જોઈએ.
બહુ સાચી ને બધા પ્રાણીઓને પણ પોતાના ખોરાક હોય છે.
એ બી બહુ સાચી વાત છે. ગાય ઘાસ ખાય છે જેમ કે
ને જેમ કે અ સિંહ માણસ ખાય છે.
એકદમ સાચી વાત છે અને પંખીઓ દાણા અને ફલ પણ ખાય છે.
ને ખોરાક ના ઘણા પ્રકાર પણ હોય છે.
હા કેટલાક ખોરાક તો કુદરતી જ હોય છે આમ.
હા જેમ કે ફલ, શાકભાજી અને દૂધ કુદરતી ખોરાક નું ઉદાહરણ છે.
એકદમ એકદમ સાચી વાત છે અને કેટલાક ખોરાક તો કારખાના પણ બનાવવામાં આવે છે આમ.
પણ દરેક વસ્તુ મર્યાદામાં લેવી જોઈએ.
એ તો એકદમ સાચી વાત છે તમારી વધુ તેલ વાળી વસ્તુઓ શરીર માટે સારી નથી હોતું.
બહુ સાચી વાત અને વધુ મીઠું પણ શરીરને નુકસાન કરી શકે છે.
એકદમ એકદમ વધુ સાકર પણ સારી નથી.
બહુ સાચીવત ને સંતુલિત ખોરાક લેવું ખૂબ જ જરૂરી છે.
એકદમ એકદમ આમ સંતુલિત ખોરાક એટલે કઈ રીતે તમે કહ છો?
અ જેમાં બધા પોશાક તત્વો હોય તેને સંતુલીન ખોરાક કહે છે.
એટલે તમે પોષક તત્વો કયા ક્યા હોય છે?
જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અ ચરબી વિટામિન અને ખનીજ.
એ તો સેજ અને કાર્બોહાઈડ્રેટ જેવું શરીરને ઉર્જા આપે છે.
બહુ સાચીવાત ને રોટલી ભાત અને બટાકામાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે.
તો એકદમ સાચી વાત છે અને પ્રોટીન શરીરની રચના માટે બહુ જ ઉપયોગી હોય છે.
જેમ કે દાલ, ચણા અને દૂધમાં પણ પ્રોટીન હોય છે.
એકદમ એકદમ અને ચાર એ પણ શરીર મળે જરૂરી જ હોય છે.
પણ વધુ ચરબી લેવાથી તકલીફ થઈ શકે
એ તો એકદમ સાચી વાત છે તમારી અને વિટામિન શરીરને એકદમ આમ તંદુરસ્ત રાખે છે.
બિલકુલ ને ફલ અને શાકભાજીમાં વિટામિન નો બહુ સારો સ્ત્રોત હોય છે.
એકદમ એકદમ સાચી વાત છે અને ખનિજ પણ શરીર માટે મહત્ત્વ રચના છે.
કેમ કે લો એ કેલ્શિયમ અને આયોડીન ખૂબ જ જરૂરી છે.
એકદમ એકદમ સાચી વાત છે કેલ્શિયમ હાડકાં મજબૂત એકદમ બનાઈ દે છે.
જે લોહી બનાવવામાં બહુ મદદ ઉપયોગી છે
અને આયોડિન શરીરની જ્ઞની કારઓમાં બહુ જ કામ લાગે છે.
અને પાણી પણ ખોરાક જેટલું જ મહત્વ ધરાવે છે.
એ તો એકદમ સાચી વાત છે તમારી પાણી શરીરને તાચું રાખે
અને દિવસ દરમિયાન પૂરતા પાણી પીવું રહેવું જોઈએ
એકદમ એકદમ શુદ્ધ પાણી પીવાથી રોગ એકદમ ઓછા થઈ જાય છે આ કામ
બિલકુલ અનેને સફાઈનું પણ બહુ ખૂબ જ મહત્વ છે.
એ તો એકદમ સાચી વાત છે જમતા પહેલા હ ધોવા જ જોઈએ મહાજ
અને વાસન પણ સાફ હોવા જ જોઈએ.
એકદમ એકદમ ખોરાક ને ધાનગીને રાખવો જોઈએ એકદમ આપણે
બહુ સાચી વાત છે અને આવું કરવટીમાંથી અને ધૂલથી બચાવી થઈ શકે
એ તો એકદમ સાચી વાત છે ઘરમાં બનાવેલું જમવાનું ઘણી વાર વધુ સારું હોય છે આપણા માટે
બિલકુલ બિલકુલ અને તાજું જમવાનું શરીર માટે ફાયદાકારક હોય છે.
એકદમ એકદમ વાસી વસ્તુઓ વધુ સમય સુધી ના રાખવી જોઈએ આપડે ઘરમાં
અને ખોરાકનો બગાડ પણ ન કરવો જોઈએ
એકદમ સાચી વાત છે ઘણા લોકોને તો પૂરતો ખોરાક પણ મળતો નથી.
એટલે જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
એકદમ એકદમ સાચી વાત છે બચેલું જમવાનું બીજાને આપી શકાય
અને આપણા દેશમાં તો ઘણા પ્રકારના ખોરાક મળે છે.
અલગ રાજ્યોમાં અલગ અલગ વાનગીઓ હોય છે.
અને કેટલાક લોકો રોટલી વધુ ખાય છે.
એકદમ સાચી વાત છે કેટલાક લોકો ભાત વધુ પસંદ કરે છે.
પણ મુખ્ય વાત એ છે કે ખોરાક બહુ પોષક હોવો જોઈએ.
એકદમ એકદમ સાચી વાત છે સાચો ખોરાક તંદુરસ્તી નું ધ્યાન છે.
અને તંદુરસ્તીથી મન પણ પ્રસન્ન રહે છે.
એટલે જ રોજ યોગ્ય અને સંતુલિત ખોરાક લેવાની ટેવ પડાવવી જ જોઈએ.
તો આપણે હવે ખોરાકની ઉપત્તિ વિશે વાત કરીએ.
હા એ બી એક મોટો ભાગ નો ખોરાક કેટલી માંથી એ માટે છે.
ને ખેડૂતો દિવસ રાત મહેનત કરી અનાજ ઉગાડે છે.
એકદમ એકદમ વરસાદ સુરત નો જમીન ખેતીમાં જરૂરી જ હોય છે એકદમ.
જેમ કે તમે જોઈ શકો કે ઘઉં ચોખા અને બાજરી જેવા અના જ મોટા પ્રમાણમાં ઉગાડો આવે છે.
એ એકદમ સાચી વાત છે દાલ પણ આપડા રોજના ખોરાકમાં મહત્વનું ભાગ છે.
હા બહુ સાચી વાત જેમ કે મગ તુવેર અડદ અને ચણાની દાળ ઘણી જગ્યાએ વપરાતી હોય છે
એકદમ એકદમ સાચી વાત છે શાકભાજી પણ ઘણા પ્રકારની હોય છે
અને તેમાં કેટલીક સબ્જી જમીનની અંદર ઉગે છે
દૂધી કાકડી અને કુરિયા વેલ પર ઊઘે છે
બહુ સાચી વાત છે ને કેટલાક ફલ જળ પર ઉગે છે
એકદમ સાચી વાત જેમ કે કેરી સફરજન અને જામફલ જળ પર મળે છે
અને ઋતુ પ્રમાણે ફળ અને સબ્જી બદલાતી હોય છે
એકદમ એકદમ ઉનાળામાં કેટલાક ફલ વધુ મલે છે
અને શિયાળામાં કેટલીક સબજી બહુ વધુ મળે છે
ઋતુ પ્રમાણે મળતા ખોરાકને ખાવાથી એકદમ આપણને ફાયદો થાય છે શરીરને
અને ખોરાકની સાચવણી પણ ઘણી રીતે છે રીતો છે
એકદમ એકદમ સાચી વાત છે અને અનાજને સુકી જગ્યાએ રાખવામાં આવે છે
અને કેટલાક ફલને તો ઠંડી સ્થળમાં રાખવામાં આવે છે
એકદમ દૂધ ને લાંબો સમય સુધી બહાર મુકવાનું યોગ્ય નથી હોતું
અને અથાણું પણ ખોરાક સાચવવાની એક રીત છે
સૂકવેલા વસ્તુઓ પણ લાંબા સમય સુધી ચાલે છે
અને ખોરાક બનાવવાની ઘણી રીતો હોય છે
ઉખડાવવું એક સરળ રીત છે એમાંથી
અને શીખવું પણ એક રીત છે
એ બાપવાનો પણ ઉપયોગી માનવામાં આવે છે ખોરાક
ને કેટલી વસ્તુ તલીને પણ બનાવવામાં આવે છે
એ બી છે પણ તલેલી વસ્તુ મર્યાદામાં લેવી જોઈએ
બહુ જ સાચી વાત છે આ ટોપિક પણ તમારી જોડે વાત કરીને મને ખૂબ જ ગમ્યું
એવી આ ખૂબ જ સરસ ટ્રોપિક હતો.
આ તો આપણે જરૂરથી એક નવા ટોપિક સાથે મળીશું.
હા
ચાલો.